હેલો તમારી તમારી આવાજ નથી સાંભળતીતી
અરે સિગ્નલ ઓછું છે ને એટલે
સિગ્નનેલ કે સિગનલ
સિગ્નલ ઓછું છે અમે એટલે દુબઈમાં રહેતા છો ને તો બો
અચ્છા ડુબઈમાં કઈ જગ્યા ડુબઈમાં કઈ જગ્યા રહ્યો તમે લોકો
દુબઈ માં અમે બીલીમોરા બેઠા છો
ડૂબઈ મે કા બિલીમોરા આવેલા તમે પાગલ છો ક હું મને એવું લાગતું છે
બીલીમોરામા તમે ગેલા કદી ક્યારે ગયેલા તમે
નહી અમે બિલ્લીમોરા તો નથી ગેલા મેં કઈ સાઉથ અફ્રિકા સાઈડ ગેલો હતો મેં એક દિવસ કઈ કામ હતું બર મી
તમે દુબઈ નથી ગેલા એટલે તમને ખબર નહિ દુબઈ માં બીલીમોરા નવસારી બધા છે
નહી એ તો વલહાડ માં આવેલા છે મારા ખ્યાલ થી. હા હા વલ્હડ વલસાડ
એવું છે કે મને નઈ ખબર મેં ક્યારે ઈન્ડિયા ની ગેડી ને એટલે મને કઈ ખબર ઈન્ડિયા ની જગા છે આ
હા
મને ન ખબર જોયું નહી નામ સાંભળ્યું છે ઈન્ડિયા ખબર નઈ મને
બ સારું છે ઇન્ડિયા તમે આજ સુધી પાણી બચાવેલું કે
હા બચાવેલા ને
તે શું શું કરતા તેના માટે કંઈ બતાવો નહીં.
પાણી બચાવવા માટે એક તો નાહવાણ નહી પાણી પીવાણ નની
હા તો તો આપડે મરી જાય.
તો બચાવો પછી જીવિત રેને
અચ્છા એવું પણ આપણે એક વાર મરી ગયા પછી બચાવવાનો શું કામ પાણીનો
અરે
હેલો-
માણસ છે હ તમને ખબર અ જન એ જનરેશન ના માણસ કેટલા ડેન્જરસ છે.
હા
તે ખાવા પીતા વગર જીવી શકે.
તમે કોઈ દિવસ આજ પંખી પંખૂળા અને પાણી આપેલો કે ક્યારેક
હા આપેલો હશ આપેને આવી
અચ્છા કં આપેલી શું કરતા હતા એનામાં
એના માટે એક મિ્ટી નો હું કે મી્ટી નો હોય ને હા હા ઓને તોડે ને એમાં પાણી નાખવાનો
અચછા ક્યાં કેટલા વાર નાખો દિવસમાં કેટલા વાર નાખો તમે
એ કઈ વીસ ત્રીસ વાર નાખી અમે
હ ચાહેવ
હા અહિયાં બઉ છકડી નાણે હોય એટલે
હમ્મ
અમારે અ મારે ઘરે એક શેર પણ છે.
શું છે પાલતુ શેર એના ટાંટિયા કેટલા છે એના ટાંટિયા
એના પાંચ ટાટિયા છે.
કેમ એક તાંટીઓ શું છે હવામાં છે કેમ ઉપર
ઓના માથા માથે પણ છે બહ અતરંગી તાટ્યો છે
અચ્છા એવુ
યુએસસીથી લાઇવ અમે
મને બી મળવું જોઈએ તે સેવ દ
દો કરોડનો છે દો કરોડનો.
અચ્છા એવું.
બો રેર છે.
હા ચાલો કઈ નઈ અમારે કઈ તો કઈ નહીં અમારે એક નાનું બિલાડું છે.
. અચ્છા એક મેં જોયું એક ભડુરૂ પણ છે. ના ના ભડૂરી છે ભડૂરી.
અમારે ઘરમાં તો વીરમો છે તે આખો દિવસ ખાયા જ કરે.
ખાયાજ કરે જે મેં ઇન્સ્ટા પર મોકલાવી કે મેં જોઈ હતી.
હા તેજ તેજ વીરમાં આખો દિવસ એને મેં છે કે
એ મેં જયારે જોય ને બે દિવસ ત મેં ફોન હાથ ન લગઈવો.
હા તેની તો બે પોયરી ભી છે નલી નલી. હમ્મ હા બે નથી ત્રણ છે ત્રણ.
એવું કે.
હા પણ હા પેલી છે કે આખ્યા બોહ દીખે મને પરેશાન કરી લઈકો. કે મારે હોસ્પિટલ જવાનું હોસ્પિટલ જવાનું.
એવું કે પણ ઓ શાદી પણ નહી થઈ તો પોયરા ક્યાંથી આઈવા.
નઈ સાદી થઈ ગયેલી અમારે એક માણસ છે ની એના સાદા થઈ ગયેલી. હા પેલા ના વીરમાન ની. એના લગ્નમાં મેં ગેયેલો હતો ની એટલે મને ત્યા એટલે મને ત્યા નજર લાગી ગયેલી એટલે મે બદ પછી નહી જયું પછી એમણા પછી મેં.
નજર કોની લાગી તમને ખબર વાજો હતી ને કોઈરી વા. વાહ નજર બહુ લગાડે બોહ આકડી નજર લગાવો પોઈરી.
પહેલી પહેલી તમે હમં બાથરૂમમાં ગેલી હતી તે જ નહીં.
હા એજ.
હા.
બોહ આકડી નજર છે હા દૂર રહેવાનું હો એનાથી.
હા પેલી હમણાં આવી ગઈ કે હજી સુધી અંદર જ છે.
અ ખાતી છે ડૂચાડુચ ખાતી છે.
અરે તો ખદ્દડ જ છે આ ભી ખદ્ડ છે વીરમો ભી ખદડ જ છે.
હજી સુધી એણે પચાસ સાઠ ડીશ ખાઈ લીધી હતી. હવે ફીર પણ ભૂખ લાગી એને.
હા.
ખબર નઈ કા જાય એટલું ખાય ખાય.
હા.
એટલું સરસ ખાય પણ બોલે એકદમ એકદમ નીચ. બોહ ખરાબ બોલે.
હા. એવું જ છે આપણે આપણે આપણે કામથી જ ના ખાવાનું. તમે ઓનલાઈન શોપિંગ કરો કે?
હા કરો ને પણ પૈઆ ની મળે. અ. શોપિંગ માટે અમે કાલે એક કૂતરું ઓનલાઈન બુક કર્યું હતું. અને આજે કર્યું આઈ ફોન.
અચ્છા ફોન કેટલા ને ઓનલાઈન કરેલો? કંઈ ખબર છે?
હ તમારી પાસે છે ફોન?
અમારે પાસે તો કંઈ નથી. અમે પેલો ડબલો છે ને, એમાં વાત કરતો છું. અરે, પેલો ડબલો છે ને, એના માંથી કરતો છું.
ઓહો, પણ તમે તો એવા અમીર માણસ દેખાતા છો.
ની ની અમે અમે ખાલી અમે શોઅપ નથી કરતા એટલે.
પણ મેં તો જોયું ત્યારે, તો તમે બહુ અમીર માણસ લાગતા હતા મને.
કઈ અમી નહીં મળે. ખેંચામાં દસ રૂપિયા બી નહીં મળે તમને. .
ના ના, તમારી પાસે પૈસા હોય, પણ તમારી પાસે ઘરે વંચાય લેવા.
હા યર પેલી ખદ્દડ
હા, ખદળ.
હા.
અને એવું લાગે, નજર મા એરીમાં પોઈરી. ત્યારે જ તમારી પાસે હવે દિવસ માં કઈ પેયા ન મળે.
હા, ચાલો, મેં તમને એક ફોન આપો. તમે વાત કરજો. કોઈ બોલો, મેમ બો ગુજરાતી કોઈ બોલલો, હા.
હેલો
છે કે, લો માર્કેટ ગેલા, કોઈ ખરીદી કરવા?
હા, ખરીદી કઈરીને. અમે લોકલ, બો લોકલ, ભાઈ, એ
છે તને, લો કલ માર્કેટ જ ઉઠાવીને લઈ આવેલા છે, મને એવું લાગતું છે.
એવું કે? ના, ના, ના. ઓને તો કા, અમારે પાછળ ગલી છે.
હા.
તા બધા લોગ, હા. એવું, ત્યાંજ.
અચ્છા, ગટર માંથી મળેલી કે? હું, હા, ગટ હા, ગટર માં મળેલા માણસ. બધા ડાયા જ હોય રે. હા, હા, હમ્મ. એક સે, કંઈ ની. પેલી પોરી, ગટરવાળી, ને ફોન આપો ની.
હા.
અવા ઘૂંગી થઈ ગઈ.
ગૂગી થઈ ગઈ, ગૂગી.
એ તો બચપન થી ગૂઘી જતી છે. એ શું ગટરમાં પડેલી ની એટલે પેલાને ના આમાં બધા નીગળી ગયેલા કચરો.
ના, ના, ગૂગી નહીં હતી.
તો બેહેરી હતી?
ના, ના, જયારે મને કામ હોય ત્યારે જ બોલે.
હા
હા શું બનાવો તમેં એ તમે કઈ ખાવાનું બનાવો કે
શું
તમે કઈ ખાવાનો બનાવવાનો આવે છે?
અમે બધું બનાવાનું આવે છે, અમે લોકોને પણ બનાવના આવતા છે.
ના ના લોકોને તો એક પોઈરી જ બનાવે બાકી કઈમાં એવો ટેલેન્ટ ની મલે.
હમ અમારે બધું આવે દહીં ખેચા બનાવી નાખે અમે શું કઈ નથી બધું આવે.
પેહરી લીધી મુડામાં કે
હ શું અમે તો કઈ નથી બસ.
ના ના એવું લાગતું જ તમે બીમલ, તાનચંદ, જાફરી એવું કઈ
હમ્મ એતો કઈ નહી આજે ઠેપ
આવે એટલી સરસ વેરાયટી આવેના બીજા હમ્મ બીજા
તમાર પછાડીથી આવાજ આવીય કોઈ અવાજ કોણ છે આ
હમ્મ ચાલે કઈ ની પછી હમ.
હું તમે કઈ ખાતા છો યાર
હું અવે તમે દરેક એક પર્સનલ વાત પચાસ વાર પૂછી રઈ ગઈ.
ના ની તમારે એવું લેંગ્વેજ બો સ્પેનિશ ટાઈપ આવતી છે.
હા તમે સ્પેનિશ તો છું એટલે એવીજ લાગશે
ઓ તમે સ્પેનિશ છો?
તો પછી તમને ખબર નથી કે હારા મે અરે સ્પેનિશ મારું ઘર છે, ને ઈન્ડિયામાં મારું શું છે, બીજું ઘર છે, મે મારા પાહે બો બધા ઘર છે.
ઓહો કેટલા ઘર છે, તમારી પાસે?
મારા પાસે દહ વીસો ઘર હશે પાંચ ભાડા પર આપેલા છે.
મુકામ ઘર છે, અમારે દુબઈમાં લોકો પાસે એક સો દોસો ઘર ઓય બધા ભાડા પર
તમે ડુબઈની સ્પેલિંગ આવે કે ઇંગ્લિશમાં તમે બોલે ની મને ખબર પડી જાય હા. હ તો બિયુબી ની આવે ડીયુ બીએ આઈ આવે
તો તમે તમાર કાન દુખાતું છે, મને એવું લાગતું છે.
ના ના એ ગળત અફવા કોણ ફેલાવતો છે?
નહી દુખાતું જ તમે બો ગલત સાંભળતા છો મેં સહી બોયલી
આ બધી ઘલત તફા છે, તમારે પાહે
તો હવે તમે હું કરવાના કઈ કરવાના તમારે બેન માટે હવે રાક્ષાબંધન આ તુ છે, તો તમે હું લાવ્યા છે, તમારા બેન માટે?
કઈ નથી બે જોડી ચપ્પલ લાયના છે, ગિફ્ટ કરી આપા
છપ્પલ છપ્પલ તમને ખબર છપ્પલ ક્યારે બેહેનને ગિફ્ટ ની કરવાના
અરે એ જ કામ ના ક્યારે મગજમારી ક્યારે તો મુ
હા એ પણ સારુંસ છે.
હા મગજ મારીને વાત કરો એટલી સુધી કરો ચાલશે આપણે
એ થઈ ગઈ ટાઈમ લિમિટ તો મને એવું લાગતું છે. એવું કે દસ મિનિટ યાની બારા મિનિટ હોય કે?
હમ.
એવું કે તમે સ્પેનિશ છો અરે ભૂલી ગયેલી હતી
હમ અમારા બે બે મિનટ પછાડી ચાલે ની અટલે
તમે ક્યારે તમારી બેન થી લડાઈ હોય કે
નિધી તો દરરોજ થાય એ તો પેલી શું છે. કે પૈસા નથી ને પેલી પાસે તો આખો દિવસ પૈસા માંગ્યા કરે
ઓ બો ગરીબ માણસ છે, ઓ બે આવતી છે, એવી ગરીબ છે.
હા.
જેમાં ઓને દરરોજ દોસો તીનસો રૂપિયા હોય એવી ગરીબ છે.
અરે તે ઘરેજ ન ગાંઠયો જ છે, બાકી કઈ નથી આવડે તો અને બ બી નથી હ.
હુ કરવાના એવા લોકો હવે ભગવાન ભેજાતા હોય રાખવાના જ મને હવે હુ કરવાના